જે સી કું કરી રહ્યા છો?
હાલો જય શ્રી કૃષ્ણ ભાઈ, કઈ નહી અમારે તો જમીને બેઠો છું અને ઘરે બધા આમ તો ટીવી જોઈ રહ્યા છે. અને તમારો હમણાં ફોન આવ્યો મજામાં જ છે, તમારે જરા બધા કેવા છે બધા સારા છે ને ભાઈ?
હા એ એકદમ સારા છે. અને હાલમાં તો શું છે કે અમે જે ગામડામાં રહ્યા છીએ, ત્યાં જાત-જાતની નવી-નવી સુવિધાઓ આવી રહી છે. જેમ કે અમારે અહીંયા સર જે સરપંચ છે તેમના દ્વારા જીમની સુવિધા કરવામાં આવી છે. કારણ કે હમણાં જોવા જઈએ તો કોરોના જેવી મહામારી આવી હતી. તો તે સંજોગોમાં આ જે અમારા અહીંયાના લોકો છે તેમનું અહ જીવન ઘણું જોખમાયું હતું. કારણ કે અહીંયા એમ તો અહ લોકો ખેતી કરે છે એટલે એ લોક ના શરીર સ્ટ્રોંગ છે. પરંતુ જોઈએ એટલું સ્ટ્રોંગ નહીં હતું, તો તેના કારણે અમારે ત્યાં જીમની સુવિધા ઉપ પલબ્ધ કરાય છે, અને લોકો દરરોજ જીમ માટે જીમમાં જાય જ છે. અને તેના કારણે ઘણો બધો ફાયદો પણ થતો જોવા મળ્યો છે. કારણ કે પહેલા શું છે કે અમારે અહીંયા જે અમારું ગામ છે તેમાં રોજગારીનું પ્રમાણ પણ વધ્યું છે. કારણ કે લોકો જીમ જાય તો જેમને જીમ ખોલી હોય તેમને પણ રોજગારી મળી રહે છે. અને લોકોનું જે સ્વાસ્થ્ય છે તેમાં સુધારો પણ સતત જોવા મળ્યો હોય છે. કારણ કે પહેલા જોવા જઈએ તો અમારે અંયાના પચાસ ટકા લોકો બીમારીમાં બીજા દસ થતા હતા, પરંતુ હવે સિત્તેર ટકા લોકો સારા થઈ ગયા છે એ લોકો એટલેય એટલા બધા બીમાર પડતા નથી, અને અહિયા ખુબ જ સરસ અને સુંદર વાતાવરણ પણ જોવા મળે છે. અને ગામડાનું જીવનમાં શું હોય છે કે એકદમ શાંતિ અને પ્રકૃતિ ના સાનિધ્ય જોવા મળે છે. ગામડામાં શહેરો જેવી દોડધામ કે ઘોંઘાટ. કે આપડે ત્યાં શું હોય છે કે એકદમ પ્રદુષણ હોય છે. ચારે બાજુ હોર્ન વાગતા હોય છે, જેના કારણે ખુબ જ મુસીબતો હોય. ત્યાં હોય છે. એમાંથી આપણને અયા ગામડામાં એટલી બધી મુસીબતનો સામનો કરવો પડતો નથી, કારણ કે અહિયાયા કોઈ પણ જાતનો અવાજ કે ઘોંઘાટ કે એવું કઈ પણ જાતનું હોતું નથી, પછી લીલાછામ ખેટરો હોય છે. અહિયાં નદીઓ હોય છે. એ જોવાનો પણ કોઈ આનંદ જ અલગ હોય છે. ચારે બાજુ પર્વટો હોય છે. અને જયારે સૂર્યના કિરણો પવને પર્વને ટચ કરીને આપણા સુધી પહોંચે. તે દ્રશ્ય જોવાની પર કઈ અલગ જ મજા આવે છે, એટલે મને જોવા જોઈએ તો અહિયા ગામડાનું જીવન સર્વ શ્રેષ્ઠ જીવન મને એવું લાગી રહ્યું છે, અને અહિયાં શું છે. કે રાત્રિ ના સમયે આપડે ઉમતા હોય ત્યારે શહેરોમાં શું સિચ્યુએશન હોય છે. એટલે કે શું પરિસ્થિતિ હોય છે. ત્યાં ચારે બાજુ હોર્ન વાગતા હોય છે ગાડીનોો અવાજો હોય છે પછી બીજે. એટલે કે પાર્ટી ચાલતી હોય નવ જ હોય છે, એટલે આપડે સરખી રીતે ઊઘ પણ નથી શકતા. પરંતુ અહિયાં શું છે ગામડામાં એકદમ શાંતિનું વાતાવરણ હોય છે. ચારે બાજુ એકદમ સુમસામ કોઈ અવાજ આવતો નથી. શાક આમ રાત્ર ના સમયે પણ કોઈ વાર પક્ષીઓને કલરાવ ન અવાજ આવ હોય છે, અને કોઈ પણર પ્રાણીઓ પણ આપે ત્યાં આવી પહોંચે છે. એટલે અમારે ત્યાં પણ ઓટલે અને પાછલે બારણે છે ને આ અગ્નિ એટલે કે સળગાવી મૂકે છે જેના કારણે કોઈ, અ જંગલી જાનવર આવી રહેતું નથી, એમ તો મળે છે જંગલી જાનવર આજ સુધી આવ્યું નથી. પરંતુ શું કે પેલું જે કહેવાય છે ને, કે આપડણે ચેતીને જ રહેવું જોઈએ એટલે અમે હંમેશા અ જાણકારી રાખીએ જ છે કે શું કઈ પરિસ્થિતિ હોય તો આપડણે કેવા કાર્યો કરવા જોઈએ. અને બીજું તો શું કેવું કે ગામડામાં તો શું છે, કે સુખ દુઃખમાં બધા સાથે રહે છે. કોઈ પણ ઘરે કઈ પ્રસંગ હોય કે પછી મુશ્કેલી આવે આખું ગામ મડદ માટે ઉભું રહી જાય છે. શહેરોમાં શું હો છે કે આપે ઘરના આજુબાજુના વ્યક્તિઓને, જે પાડોશી હોય છે. તેમને પણ ઓળખતા નથી જયારે શહેર ગામડામાં શું છે. કે આપણા આજુબાજુ કોણ રહે છે શું છે એ બધું આપણે જાણતા હોઈએ છીએ. અને ગામડાનું જીવન એટલે જ મને સર્વશ્રેષ્ઠ લાગે છે કારણ કે અહિયાં કોઈ કોઈની ઘરે શું બધા જ ઘરે લોકો રહેતા નથી. કોઈની ઘરે કોઈ વ્યક્તિ એકલો પણ હોય છે કારણ કે એમના જે પેરેન્ટ્સ હોય છે એલે મમ્મી પપ્પા. અથવા દના દદી કઠ મજૂરી માટે ગયા હોય કે પછી કંપનીમાં ગયા હોય. અથવા કોઈ નોકરી કરતા હોય તો ત્યાં ગયા હોય અને એમની ઘેરે કોઈ અશુભ પ્રસંગ બન્યો. તો એની ઘેરે આપણે બધા જે હળી મળીને. ત્યાં જઈએ અને જે પ્રસંગો છે ને ત્યાં સાચવી લઈએ છીએ. અને કેટલીક વાર લગ્ન પ્રસંગ આવી હોય તો કોઈની પરિસ્થિતિ નહીિ હોય તો સાર એ. અ જમવા માટે પણ વ્યવસ્થા નહી કરી શકે શકતો હોય એ વ્યક્તિ. તો એને પણ અહીંયા ગામડામાં શું છે બધા ભેગા મળીને એમ એ લોકોને અ. અમે મદદ કરીએ છીએ અને હાલમાં જોવા જઈએ તો અમારે ત્યાં ગણપતિ બાપાનું જે આગમન. હમણાં કરવાના છે તે પણ અમે એવાો નિયમ બના છે કે અમારે ત્યાં દર મહિને. લોકો આટલો મોટો અમારે જે ફળ્યો છે. એના લોકો દર વર્ષે અમુક જેટલી રકમ અમે ફાળો તરીકે નાખીએ છીએ. એટલે અમારી પાસે જયારે તહેવાર હોય કે પછી મંદિરે કોઈ પ્રસંગ હોય. કે અને ખાસ કરીને કોઈના ઘરે અશુભ થઈ હોય. અને એ વ્યક્તિ જો એ જે મુશ્કેલી સામે પ્રેફર નહીં કરી શકે એટલે એની પરિસ્થિતિ જો નાજુક હોય. તો અમે એમને પૈસા થોડા ઘણા આપીએ છીએ. કારણ કે એમની લાઈફમાં એમની મદદ થઈ શકે એના માટે અમે પૈસા ભેગા કરીએ છીએ. અને હાલમાં એવું તો કોઈ સંજોગ બન્યો નથી કે અમારે કોઈને પૈસા આપવા પડે. હા એક વખત બન્યો હતો અને અ એમને મદદ કરી હતી. એટલે એ લોકો પણ ખુશ થયા હતા કે હા સારું અમે પણ પૈસા બચાવેલા. તો સારું પડેલું એટલે જોવા જઈએ તો હાલમાં તો બધી જ જગ્યાએ આપણને. અ આજ પેલું શું કેવું કે ગામડાઓમાં જ મને તો. ખુબ જ આનંદ અને શાંતિ અનુભવ હોય છે. અને અહિયાં પક્ષીઓનો કગરો પણ અ ખુબ જ જોવા મળે છે અને અહીિયાં સવારે. આપડણે વહેલા ઉઠીને ખેતરે જવું વડદ કે ટ્રેક્ટર વડે ખેતી કરવી. અને સાંજે પણ આપણે સાાજથી ઘરે આવ્યા હોય અને તાજું એકદમ. ફ જો આપણેે. હું કેવું કે દવા વગર નું ખાવાનું એટલે કે જે આધુનિક રાસાયણિક હોય. તેના વગરનું ખાવાનું એકદમ કુદરતી ખાવાનું અલગ જ મજા આવે છે અને અહિયાં. શ છે કે આપણેે જ બધી શાકભાજીઓને બધું ઊગાડીએે છીએ એટલે ખુબ જ. સરસ અને સારી લાગે છે. તમારે તમે જ્યાં શહેરમાં રહો છો ત્યાં તમાર કેવું વાતાવરણ છે અને જમવાનું એવું તમે શું કરો છો ત્યાં.
હા ભાઈ અમે જ્યાં અમે રહીએ છીએ શહેરોમાંથી તો અમે તો એટલે કે મારે તો જોબ. માટે મારે ત્યાં જવું પડ્યું હતું. અને જોબ માટે મારે ત્યાં બે ત્રણ વર્ષ મારે તો શિફ્ટ એટલે કે થયા છે હમનેં. અને તમે જે કીધું બધું ગામડામાં શું શું વાતાવરણ રહે છે તે મને ખબર જ છે. કારણ કે મેં પણ ગામડામાં રહું છું અને એટલે કે ગામડામાં પેલા રહેતો હતો અને. હમણા અમારા જે શહેરમાં હું જાઉં છું જોબ કરવા માટે. તે શ મા મને છુટ્ટી ક્યારે મળશે તેની રાહ જોવ છને ક્યારે મારે. ગામ જી જીવું છ કાર. પ ફેશર ના કારણે અરે જવું પડેલું હતું અને. ત્યાં એટલે કે મારા શહેરમાં કેટલા બે વર્ષ જેવા થયા છે ત્યાં હું રહું છું. અને મને એમ તો ત્યાં ગમી ગયું છે પરંતુ જે મે જે સૌ પ્રથમ પહેલા દિવસ ત્યાં વિીતાવેેલો. એટલે મને ખુબ એકલું લાગેલું હતું ને આજુબજુ કોઈ વચ પડ આડોશી પાસેથી એટલે કે. આજુબાજુ વાળા પણ કોઈડ પણણ નહીં કરે ને જે આપણા પાડોશી પણ નહી બનેલા હતા કારણ કે નવું નવું હતું. અને એક મહિના મને સલગ શિફ્ટ થવામાં લાગીયો હતા બધા લોકો સાથે. અને પછી એમ તો મને જે શહેરનું જી થોડું ઘણું ગમવા લાગ્યું કારણ કે. આપણે આજુબાજુ જે આપણા પાસે રહેતા હોય જે સોસાયટી માં તેના સાથે આપડણે વાતચીત કરીએ પોતાના વ્યવહાર બનાવીએ અને ભાઈ સારી રીતે બધા સાથે રહીએ હસી મસીને. તો મજા આવી જાય છે એમ કારણ કે ઘણા બધા લોકો એવું કરે છે શહેરમાં. જાય ને પછી બોટામ બીજા સાથે બોલાચાલી નહી કરે અને એમાં જે એકલું જીવન જીવે છે. એટલે એવું નહી કરવ જોઈએણ કે બધા સાથે બોલવું જોઈએ હરવું જોઈએ અને સારા વ્યક્તિ સાથે સારું વ્યવહાર કરવો જોઈએ એમ તો પછી આપણા સારા પાડોશી બની જાય છે ને આપે કોઈ પણ આપ જયારે પણ જરૂર પડે ત્યારે કામ આપણા આવે છે. કયા. એટલે કે એ કે આપણને જો મુશ્કેલીમાં સૌ પ્ર જે પાડોશી તે જ આપને કામવાનું છે એમ કારણ કે એ લોકો યારધી આપડ બધું વાતાવરણ એટલે જોતા હોય ને આપણનું બધું. બધું કરેલું એમ એટલે શહેરમાં જઈએ તો પછી આપડે જે એક મહિનો તો મને લાગેલો શિફ્ટ થવામાં તમે જે વાત કરી કે જે ગામડાઓમાં જે હવા છે કુદરતી વાતાવરણ છે ખુબ સારું છે કારણ કે મને પણ ખબર જ છે પરંતુ જે આપણે શહેરમાં જઈએ. તો ત્યાંથી ઉલટું છે કારણ કે તમે જાણો છો કે તમે જે કીધું કે જે શહેરોમાં તો બધું આહોન નો અવાજ પછી ટ્રાફિક નો અવાજ એવો ખુબ આવે છે. અને મોડી રાત્રે પણ મને પણ સારી એવી હ પણ નથી આવતી અને કોઈ વાર આમ તો ઊંઘ આવી છે ઊંઘ આવી જાય છે પરંતુ આમ મારી જે સોસાયટી છે. તં રસ્તા ના નજીક જ છે બ અવાજ અને ઘોંઘાટ ખુબ આવી રહ્યો છે. અને કોઈ વાર મારેથી ઉઠી પણ જવાય છે એમ એટલે જે ગામડાના જે આપણે જે એટલે કે એકદમ નેચરલ અને જે પંખીઓના હવા છેને એકદમ સરસ હવા તેવું રતે્યા આ ફીલ નહી થાય છે અને શહેરમાં એટલું તો સારું છે કે શહેરમાં છે ને એટલે કે અમારા ઘરના એટલે કે જે મે ફ્લેટ લીધેલો હતો એટલે કે ત્યાં હું રહું છું. ત્યાંમ સામે એટલે ગમે ત્યારે મને કોઈ પણ પ્રકારની ઇમરજન્સી એટલે કે જેમ કે મને કોઈ દવા જોતી હોય. તો પછી મને તરત મળી જાય છે કારણ કે હું ચાલીને ત્યાં લઈ જ કે જેમાં રસ્તા ક્રોસ કર ત્યાની દુકાન છે મેડિકલ મ કાર પરંતુ જય્યારે હું ગામડામાં રહેતો હતો ત્યારેમાં છે ને એ ખુબ પેટમાં દુખાવ થયો હતો અને પછી મારે એટલે કે મારા ગામડાંથી ખૂબ દૂર હતું શહેર અને ત્યાં મારે જવું પડેલું અને ત્યાં જવા માટે મને ખૂબ પેન પણ થયેલું હતું. અને ત્યારે મને અનુભવ કે આપણા ગામડામાં જો આવી સરકારી દવાખાના કે પછી આવી જે ક્લનિક હોય તો પછી કેટ એટલું સારું કારણ કે એ બધી પ્રકારની દવા આપણને મળી જાય તરત
આપની લડાઈ મે જશે
એ લોકો માટે સારું છે. કારણ કે ગામડા લોકોને એટલા બધું પેલું પછી ત્યાંતા જતા એ લોકોને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ મોડી થઈ ગઈ તો પછી એ લોકો બધો અનુભવ થાય છે એટલે એક તમે જે કીધું કે ગામડાઓમાં બધું સારું છે પરંતુ ગામડામાં છે ને આવી સરકારી દવાખાનો કે પછી ક્લિનિકો ખૂબ ઉઊભી કરવું ખુબ જરૂરી છે બાકી તો એમ તો સારું છે ગામડા જીવન પરંતુ શહેરોમાં છે ને આપણને આવી બધી સારવાર માટે સુરક્ષામાં મળી જાય છે તરત અને નજીક હો હોસ્પિટલો ખુબ નજીક હોય છે. અને આપણું સારીું રીગમત થઈ જાય છે કોઈ પણ આપત્તિ કોઈ આફટ આવી ગઈ સામેથી તો પછી આપણે તરત ત્યાં જઈ શકીએ છીએ અને શહેરોમાં છે ને જે પ્રદૂષણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. અને ગામડાઓમાં પણ થોડું ઘણુંમ તો અમે જયારે રહેતો હતો ત્યારે ગામડામાં થોડું ઘણું હતું પરંતુ શહેરોમાં તો ખુબ વધી રહ્યું છે. અને રાત્રે તો હું ચાલવા જા જમી ને પછી તો હું એટલી બધી સ્મેલ આવે છે બહાર થી એટલું બધું ગટર થીને ખુબ એકદમ ગંડી સ્મેલ આવે છે. અને ત્યાં ઉઊભી પણ નથી રવાતું સરખું અને ખબ આપણને ખૂબ ઉઊભેલું થઈ જાય છે એટલે એ બધી જ મુશ્કેલી તો મને પેલા થયેલી હતી પરંતુ અમે મને શિફ થવામાં સારો અનુભવ હોય છે. અને પાડોશ પણ એકદમ સારા છે કે કોઈ પણ વસ્તુ ન ઘટ પડે તો પછી એ લોકો મને કે પણ છે. સામે ઓફર કરે છે કે ભાઈ તને યુઝ માટે જોઈએ તો પછી આ એટલે ખુબ સારીતે કરુંમ એટલેમ બાડોશ પણ સારાનાવેલા છે અને બધા સાર વ્યવહાર સારા કર્યા છે. એટલે મને છે ને કોઈ પણની તકલીફ નથી કારણ કે કોઈ પણ ચની તકલીફ હશે તો પછી મે કોઈ બાજુબાજુ ઉપાડીીું કોઈ પણ વસ્તુ માગી શકું એમ એટલે કે આપડે કશશે ને કશે બહાર ફરવા માટે જઈએ કે પછી ક રહેવા માટે શહેરોમાં તો પછી આપડા બધા લોકો સાથે વ્યવહાર સારા કરવા ખૂબ જરૂરી છે પછી આપણે આપણને ઘણા બધા લોકો આપણને સમજશે અને આપણને બધું કરશે કારણ કે શહેરમાં તો જીવું તમેને ખબર થ કેટલું બધું પેલું એકદમ કારણ કે રૂમ પણ એટલો બરોબેલો નથી એકદમ ત્યા ગરમી બહુ લાગે છે અને આ વખતે વાત જું ગરમીની જયારે સીઝન હતી ત્યારે તો મને આ વખતેે જ્યાં હું ફ્લેટમાં જ્યાં રહું છું ત્યાં તો આ મંડર બેસાતું પણ નથી અને રાત્રે તો એટલો બધો જે પંખાનો જે આહવા આવે છે તે માટેમ ગરમી એકદમ ગરમ લાગે છે અને બરાબર શું હુંમ પણ નથી આવતી ને એટલું બધું બાફરા જેવો અનુભવ થાય છે પરંતુ ગામડાઓમાં તમે જાણો છો કે જે ગામડાનું પ્રમાણ એટલે કે ગરમીનું પ્રમાણ એમ તો સારું રહે છે જેમ કે પાંત્રીસ થી સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી શું આજકાલ એટલે કે શું તમેમણા ગામડામાં રહો છો તો જય હમ ગરમીની સિઝન આવી હતી ત્યાં પણ એમ તો એટલે કે ત્યાં પણ ચાલીસ કે ચુમમાલીસ સેલ્યસની ડિગ્રી હતી કે પછી આ વધી ગઈ હતી
ના એમ તો જોવે જ તો ગામડામાં તો એટલી બધી ગરમીનું પ્રમાણ નથી અને વધે તો પણ એક બે સેલ્સિયસ વધે છે એટલે તદ્દન એક સા ચાર થી પાંચ સેલ્સિયસ ઘટી જાય એવું તો અમારે ત્યાં જોવા મળતું નથી અને ગામડાનું જીવન મને તો શ્રેષ્ઠ લાગે છે કારણ કે હું નાનપણથી જ ગામડામાં જ રહ્યો છું અને ગામડામાં જ મેં બાળપણ પણ વિતવ્યું છે અને મોટો પણ ગામડામાં જ થયો છું અને આગળ જતા પણ હું ગામડામાં જ રહું એવી મારી આશા છે સારું ચાલો ભાઈ પાછા જયારે મળશુ ત્યારે આપણે ગામડા અને જે શહેરની તુલના કરી તેના વિશેે વાત કરી તેના વિશે મને ખુબ આનંદ સારો ચાલો ભાઈ જયારે મળશું ત્યારે આપણે ઊંડાણપૂર્વક વાત કરીશું
હા ભાઈ સારું આપડે રૂબરૂ મળશું એ બધી સારી રીતેહેને બધી ઘરે ગામડા ની વાતચીત કરીશું ભાઈ મળીએ પાછા
હા